હલો હ
કેમ છો!
બસ મજામાં તમે કેમ છો,
હું પણ મજામાં છું, બાકી બીજું પતાળો શું ચાલે છે, વેકેશન પૂરું
બસ પૂરું થઈ ગયું હ સ્કૂલો ચાલુ થઈ ગઈ હાવ
હમ્મ હવે તો છોકરો સ્કૂલે જતા રેશે હા એજ તો હવે તો સ્કૂલ જતા રશે તો તમે તમારો સમય કેટલા પસાર કરોછો, આખો દિવસ પછી
બસ કઈ નઈ પુસ્તક વાંચું ત્યારે મવી જોવું. આમ કેટલું આમ અંતર છે બનાવમાંમ જોવા જઈએ તો
હા ઈ વાત તો તમારી સાચી છે બંનેમાં ખુબ જ અંતર છે મને પણ છે ને અ મૂવી જોવાનું ખુબ જ શોખ છે અને નવી નવી જે વેબ સિરીઝ આવે છે ને એ જોવા માં તો મને ખુબ જ રસ લાગે હ ખુબજ
પુસ્તક પણ વાંચું મને બહુ ગમે પુસ્તક હ જારે ટ્રાવેલિંગ કરતી હો કે ક એકાંતમાં બેઠી હો તો હું પુસ્તક વાંચું છું તમે
હા મને મને પણ બહુ ગમે ક્યારે આમ એકલા બેસેલા હોય ને ક્યારે કશે જતા હોય તો બંનેના અલગ અલગ જ કઈ આમ ફાયદા છે આમ જોવા દેખા જાય તો તો બ બંનેનું આમ પોતપ પોતાનું રીતે તમ જ છે આમ પુસ્તક આપણે સાચું કેવું તો કલ્પશક્તિ અને જ્ઞાન વધારે છે અને મૂવી જોઈએ તો એના કઈ દ્રશ્ય અને આમ સાંભળવાનું કઈ માધ્યમથી આમ આપણને કઈ મનોરંજન અલગ જ થાય એના તો
હા સાચું કીધું અને પુસ્તક વાંચવાનું છે ને બી તમે કીધું જેમ કસે ટ્રાવેલિંગ યા બેઠી હોઉં ત્યારે પુસ્તક ખાસ વાંચું છું ખાસ કરીને છેને એ નવલકથાઓ આવે છે પછી કોઈના જીવન ચિત્ર પર કઈ બનેલી હોય છે તો એવા સાચવાનું મને વધારે ગમે છે અને અ મુવી જોવાની મતલબ મને મને છે ને એક જ જગએ બેસીને મતલબ મુવી જોવાનું થોડું હ ટાળું છું પણ હું એ પણ કરું છું એમાં પણ મને મજા આવે છે બે ત્રણ કલાક અ ક્યાં નીકળી જાય છે ખબર પણ નહી પડે
સાચી વાત છે
હા અને આપડે જયારે પુસ્તક વાંચીયે છીએ ત્યારે મતલબ મવી માં શું હોય છે કે આપડ મૂવી જોય તો આપણના અગાડી બધું દ્રશ્ય સાંભે જ હોય છે પિક્ચર પૂરી સાંભે જ હોય છે કે શું થતું છે શું ચાલી રહ્યું છે આપણને ખબર પડે છે પણ જયારે આપણે પુસ્તક વાંચીએ છીએ ને તો પુસ્તક વાંચતી વખતે આપણે ફક્ત એની કલ્પના જ કરી શકીએ છેએ કે હા આવું થતું હશે આવું થતું હશે તો તેનાથી શું થાય કે આપણી જે કલ્પના શક્તિ હોય ને એ પણ વધે
સાચી વાત તો હ
આપણે આપણા મનની કલ્પના પણ કરી શકીએ કે હા આનું મતલબ આવું થયું હશે ત્યાં આવું થતું હશે ત્યાં આપણે મન મનથી પણ બધું વિચારી શકીએ છીએ
સાચા કેવ ને દરેક વ્યક્તિની પસંદગી અલગ જ હોય છે જો કોઈને આમ આમ બધા આમ સાથે મળીને આમ જેમ સામાજિક અનુભવ કરવો હોય તો આમ મુવીને મિત્રો કે પરિવારો સાથે બેસીને જોવાનું અને એન્જોય કરવાની એક સારો સા કેવું ને સામાજિક અનુભવે છે આપણને મતલબ કઈ અલગ જ બેસીને કઈ અલગ જ આમ થાય આપણને અનુભવ એનાથી તો
હા સાચું કીધું અ તમારી વાત એકદમ સાચી છે જો આપણે તમે કીધું છે મવી આપણે મિત્રોને એ લોકો જોડે જોઈએ તો આપણને અલગ જ એનો મજો આવે અને મૂવીમાં જે મ્યુઝિક વાંચતા હોય જે એક્શન હીરોઝ હોય છે અને જે હોય એ એકદમ આપણને જીવ મતલબ એ રિયલ લાગે એકદમ એટલે એનો તો આપણે અનુભવ અલગ જ હોય છે
હા તો સાચી વાત તો આમ
વેબસિરિજ઼ ગમે છે કે કઈ અ પિક્ચરો ગમે છે તમને શું ગમે છે વધારે
મને સાચી કું ને મને તો આમ મુવી જોવાનો બહુ શોખ છે આમ મેં જોવું ને તો પછી મને એમ થાય કે બસ મુવી જોતી રહું પછી મને કઈ આમ આજુબાજુ તું ચાલ જ્યા કરે મને કઈ આમ ખબર જ ના પડે આમ મને ડિસ્ટર્બન્સ બી નહી ગમે
છેને સાઉથ મુવી જોવાનું બઉ જ ગમે છે જે એના અંદર જે એક્શનો થતી હોય છે અ જે હીરોની એક હોય છે સાઉથ હીરોની એ ખુબ જ સારી લાગે મને અને જે વેબ સિરીઝ જો આવે છે ને એ તો હું આખા જોવા દસું ને તો હું આખા દિવસમાં પછી એ જ જોયા કરું પૂરી કરીને જ ઉભી થાવ આવું થઈ જાય છે.
હા સાચી વાત મેને હ તો પુસ્તક પુસ્તકો વાંચો તો આમ જોવા જોઈએ બનો ને અલગ અલગ ફાયદા આંબલ બ અલગ અલગ છે પણ જે પુસ્તકો વાંચ્યું ને એને જો અંદર ની બધી કલ્પના શક્તિ વિકાસ હોય એ લાગે કે આમ પુસ્તક વાંચતી વખતે તો આપણને પાત્રો અને સ્થળોની કલ્પના જાતે જ કરીએ છીએ જે આપણને વિચારવાની ક્ષમતા પણ વધારે છે.
એ એ તમને હું શરૂઆતમાં જ કીધું કે પુસ્તક વાંચી તો આપણે પોતે કલ્પના કરી શકીએ. કે ત્યાં એવું થાય એનાથી આપણે કલ્પના કલ્પનાશતિ તિ પણ વધ આપ મનની શક્તિ તો
હા હા એજ તો કેવું લાગે આપણા મન સરખા મળે
હા એજ અને પુસ્તક વાંચીએ આપણે બુક્સ વાંચીએ તો એનાથી છે ને આપણું ભાષાનું પણ જ્ઞાન વધે બરાબર ને હવે નવા નવા વળો નો ઉપયોગ કરીએ આપણે નવું નવું શીખવા મળે આપણને નવી નવી મતલબ એના અંદર સ્ટોરીઓ હોય છે અ નવું નવું એના અંદર શું શ કે છે એ હોય છે તો એ આપણને ગમતું હોય છે.
હા સાચી વાત તો મારે તો અમે બેસીને મેં તો ક્યારે આમ અમે લોકો આમ જેમ છુ્ટીઓ હોય તો ક્યારે આમ છોકરાઓને બેસીને આમ બુક્સ બી બચાવીએ કે ભાઈ બુક્સ વાંચો તમને ખબર પડશે કે શું છેમ
હમ હમ એ સાચું છેક વાંચવાની ટેવ રાખવી જોઈએ એ લોકોને પણ કે એ લોકોને પણ એવી રીતે ટેવ પડે કે એ લોકો
હમ સાચી વાત છે.
હા અને જો આજકાલ લોકો છે ને એ લોકો પાછ સમય કેટલો છો હોય છે એટલે એ લોકો છે ને પુસ્તકો વાંચવાને બદલે છે ને આવી મૂવી જોવાનું પસંદ કરે છે. કે આમ ફરતા કરતા કાન ફ નાખી સા મકીને કામો કરતા કરતા પણ એ લોકો જોઈ લે છે. પર સાચન કેવું ન તો પુસ્ વાચવું હવી કરતા બહુ સારું છે.
ભણવાનું એ પણ આડલું બધું ની રુચિ લાગે તો કઈક હવે એક એવી એપ ડાઉનલોડ કરી છે કે એ પણ આમ ભણવાનું બી ક આમ અલગ જ મા હવે એ પણ મજા પડી ગઈ કેપ તે કોઈ જલ્દી આમ યાદ ભી રહી જાય એમ
હા નહી એ અને તમને ખબર છે આ આ અમુક મુવીઓ તો છે ને આ પુસ્તક પરથી જ બનેલી છે કે તમે જોય શું ટેસ્ટ સેટ મુવી છે એ પણ પુસ્તક ની જ બનેલી છે પેલા એની બુક માર્કેટમાં આવી હતી પછી આ બુકને લઈને પિક્ચર રિલીઝ બની હતી તો અમે આ બુક પેલા જ વાંચી લીઘુ એ હતી પછી આની મુવી બાઈને હા તો આવી તો ઘણી બધી કે ભૂકો છે હા એવીતે ઘણી બધી બધી ભૂકો છે જે અ એના પરથી પિક્ચરો બની છે
સાચી વાત હા
ઘણી વખત શું થાય છે કે મુવીઝમાં છે ને પુસ્તકની તમામ વિગતો આપણને નથી બતાવતા અ અમુક અમુક એ લોકો આટલી ત્રણ કલાકની મુવી લા લા લાંબી બુક થોડી ને એની અંદર આવી જાય જે લોકો અમુક અમુક કાપી દે છે પણ જયારે તમે પુસ્તક વાંચશો ને તોના તમને અંદર સુધીની વાતો તમને સમજમાં આવશે
સાચી વાત અમારે ભી એક તમારોું એક અલગ જ કબાડ છે એમાં એટલી સરસ બધી બુક્સ એ છે કે આમ મન ક્યારે આમ લાગે કે ભાઈ હા કઈ આમ ટાઈમ છે તુ તે એ બેસીને બધી સં વાત છું તો મને બહુ ગમે એમ
હા હા સાચું કીધું હું પણ એકાત મા તમને કીધું હોય તાન ભાઉ ટ્રાફિક કરતી હોઉ છું તો હું આ બધું રાખું છું અને તમને ખબર છે પુછતા જયારે પરિવાર જોડે આપણે બેસતા હોઈએ તો ફિલ્મો જોવાનુ છે ને અલગ જ આપણને મજા આવે છે એટલે ક્યાં આપણું સમય જતો રહેે આપણને ખબર નહી પડે પરિવાર જોડે તો પિક્ચર જોવાનું જ સારું લાગે છે અને પુસ્તક વાંચવા માટે આપણને શાંતિ અને એકાંત નો સમય જોઈએ એટલે બંને અલગ અલગ ટાઈમિંગ પર થાય તો સારું
સાચી વાત
હમ
તમારી પાસે તમારી આમ તમારી કઈ મન પસંદ આમ તમને બહુ ગમે તે કઈ તમારી
મને તો મે તો હા મને તો જો તમને હું તમને બાદબાકી ગમે છે. કે મને તો મને પુસ્તકો કરતા મુવી જોવાનું વધારે ગમે છે. પુસ્તક તો હું કર કાર માં બેસતી વખતે ટ્રાવેલિંગ કરતા બુકજ વાચું છું. કે વધુંવી વધ ગમે છે ત જો પુષ્પા મુવી કેટલી ફેમસ થઈ ગઈ હતી. પુષ્પાટુ જોઈ પછી આર આર પણ મેં જોઈ. બધા સાઉથ ની મને અ અ અલ્લુ અર્જુનની જેટલી તમે પિક્ચરો બતાડો એટલી મને શે
હા એ તો આમ લાગે બધું મો એ તો લાગે બધી મોડે યાદ રહી જાય.
હા અલુ અર્જુ મારું ફેવરેટ છે. મને એની તમે હું તો કોઈ કોઈ આજ છેને, યુટ્યુબ પર સર્ચ મારિને એની પિક્ચર જોઉં છું. હવે માર્ટમાં એઈ નવી પિક્ચર ના નીકળી હોય તો. હમ્મ એટલે મને સારું લાગે છે. અનેઅ એક બીજી અ એવું પણ છે કે જો અ જે માણસને છે ને પોતાની અ ચોઈસ ના હિસાબ થીજ છે ને અ બંનેનું સંતુલન રાખવું જોઈએ કે એને કયા સમયે શું કરવું જોઈએ જે મા બેઠા હોય તો પુસ્તક વાંચવું જોયે. અને ફેમિલી હોય કે કસે બેઠા હોય તો આપડે મુવી જોવી જોઈએ. એટલે બંને નુ પોતપોતાનું સર
સાચી વાત. હા ને આમ બુક્સ ના આપણે આમ બુક વાંચીએ તો એ લોકોનું આમ જો દેખા જાય તો છોકરાઓનું આમ એ લોકોનું બિલ એમ વધે. બોલવાની એ લોકોની શક્તિ પણ વધે. એ લોકોનું
તો મેં તો મારા છોકરાને આખા
હવે તો કેવા પબ્લિકસ પબ્લિકસ સ્પીકિંગના બી કોર્સ આવી ગયા છે.
હમ્મ હમ્મ સાચું કીધું. ભલે વિનાતી છે છોકરાઓ ન કોન્ફિડન્સ પણ વધે
તું ભણવાનું બી આમ દેખા જાય તો કેટલીક આમ દુ હમ્મ એમ દેખા જાય તો કેટલુંક બધું આમ સરળ બની ગયું છે આમ.
હા એતો છે. ને આપણે છે ને આપણા છોકરાઓને આખા દિવસમાં એક કલાક અ પુસ્તક મતલબ બુક્સ રીડ કરવાનું રાખો ટેવ પાડવી જ જોઈએ જેથી એનું પણ જ્ઞાન વધે એમને પણ નવી નવી વસ્તુઓ ન ખબર પડે. તો આવું આવુ આપડા છોકરાઓને પણ ટેવ રાખવ અને પિક્ચરો જોવાની અગર છોકરાઓને ગમતી હોય ને તો પિક્ચરો પણ એવી બતાડવી જોઈએ જેનાથી એ લોકોને નોલેજ મળે.
સાચી વાત તો મારા છોકરાઓને તો એટલું આમ ક્યારે આ બેસીલોય મમ્મી મને ઓલી બુક આપો માં તમે જે બધું આમ અમને સંભળાય અમને બુક્સ બધી
હા, નઈ નઈ સારું છે, તમે તમારા છોકરાઓને
હા
ખુબ જ સારી વાત છે, કે તમે છોકરાઓની દેહ પાડો છો વાંચવાની અને તમારા છોકરાઓ એમાં રુચિ રે પણ છે અને સામે જે ભકો માંગે પણ છે, એ ખુબ જ સારી છે, અને બનતી કોશિશ તો બુ વાંચવાની જ કેવ રાખવી જોઈએ, છોકરી કારણ કે, મૂવી જોવા માટે સ્ક્રીન નો યુઝ થશે અને એના કારણે આંખો ખરાબ થશે,
ખરાબ થશે, બસ આજ એટલે જેટલું આપણા પર નિર્ભર છે, કે આપણે કેવી રીતે એલને
હમ્મ સાચુ કીધુ ચાલો તો પછી પછી વાત કરીએ, આપડે પાછી ઠીક છે,
ઓ ચાલો ચાલો